હલો.
કેમ છો?
હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે હું ઉતરાયણ, હવે નજીક આવી છે.
તો કહો ને.
હું કહ્યું કે ઉત્તરાયણ તો નજદીક આવી રહ્યા ને?
હમ આપણે તો ઉત્તરાયણ નો અભી સમય છે.
તમે અ ઉત્તરાયણનું રાહ જોઈયો છો?
બહુ બહુ રાહ જોયો છે. મને તો ઉતરાયણ મારી ફેવરિટ ફેસ્ટિવલ છે અને તો આપડું ઉત્તરાયણમાં સવારે ઊઠીને અ નાઈ ધોઈને છત ટેરેસમાં પહોંચીને હું પતંગો ઉડાવે છે અને બહુ મજા આવે છે. આ આપડે પતંગ ઉડાવીએ, બીજા લોકોના પતંગ કાપીને. ખુશ થઈ જાય.
હા સારું કહી દીધું તું તો. મને પણ ઉત્તરાયણનું બહુ રાહ હોય છે. અને આ ગુજરાત ગુજરાતમાં તો અ ખૂબ ફેમસ હોય છે. ગુજરાતના એક ખૂબ ખુબ લોકપ્રિય તહેવાર છે ઉતરાયણ. દરેક ઉંમરના લોકો આ તહેવાર ઉજવાય છે અને અ દર વર્ષે અ ચોદ જનવરીના દિવસે આ ઉતરાયણ ઉજવાય છે.
હ આ આ દિવસ તો તો ખૂબ મહત્વપૂર્ણ છે. અને આ દિવસે અ સૂર્ય, દર્શિ મેથી ઉતરાયણમાં પ્રવેશ કરે છે. એટલે આ દિવસના ખુબ મનાવવામાં આવે છે.
હા આ તો તમ બહુ સાચું કહું કીધું બહ નોલેજ છે તમે. આ હું કહ્યું કે ઘણા લોકો આ દિવસે દાન પ્રદાન કરે છે. તને ઉત્તરાયણમાં સૌથી વધુ શું ગમે છે?
ઉતરાયણમાં સૌથી વધુ પતંગ ઓડવાની મજા આવે છે અને ટીમના અ ને દહીંચોડા ખાવાનું મજા આવે છે. આ બધાનું અલગ અલગ અ અ પરંપરાઓથી ઉતરાયણ મનાવે છે.
હા આતો તમે બહુ સારું કઈ દીધું. મને પણ પતંગ અ ઉડવાનું બહુ ગમે છે. અને અ થોડું ઘનું આવડે છે. પતંગ ઉડવામાં અને પ્રેક્ટિસથી ઓછ અ સારું થઈ જાય છે.
ઉત્તરાયણ ઉત્તરાયણ પહેલા માર્કેટમાં કેટલી ભીડ હોય છે ને? તો બધા પતંગ અને ફિરકી ખરીદવા ખરીદવા આવે છે. તને કઈ રંગની પતંગ ગમે છે?
મને તો બ્લુ અને અ અને યલો બહુ ગમે છે. અને તમે?
મને રેડ અને ગ્રીન ગમે.
હમ્મ. તને મોટી પતંગ ગમે છે કે, નાની
હમ્મ, મને તો મીડિયમ સાઈઝની પતંગ ગમે છે.
હમ્મ સારું, મને પણ મીડિયમ સાઈઝનો પતંગ ગમે છે. ઉત્તરાયણના દિવસે સવારે કેટલે વગર ઉઠું છું તું?
બહોત જલ્દી લગભગ છે વાગે.
હા, હું પણ જલ્દી ઉઠું છું. પછી સીધા ટેરેસ પર જાય, અને સવારેથી પતંગ ઉડવાનું શુરૂ કરી દીધું. તને કાઇપો છે, બોલવાનો મજા આવે છે ઉત્તરાયણમાં.
બહુ બહુ મજા આવે છે, જ્યારે બીજાની પતંગ કપાયે. ત્યારે બધા જોરથી બોલે તો, આખ્ખું આખું વાતાવરણ મને. ખુશ થઈ જાય છે, અને દિલ ગાડન-ગાડન થઈ જાય.
હા, આ તો તમે સારી કહી દીધું. દરેક ઘરમાંથી મ્યુઝિક પણ સંભાળો મળે છે ઉત્તરાયણમાં. ફ્રેન્ડ સાથે રમવાની મજા જ અલગ હોય છે, અને પતંગ કાપવાની પણ મજા અલગ હોય છે. કાઇપો છે, બોલવામાં પણ મજા આવે છે, અને ફેમિલી સાથે તો ઉતરાયણ ઉજવાનું પણ અલગ આનંદ હોય છે, બહુ ગમે છે. બધા સાથે હોય, એટલે વધુ મજા આવી જાય છે.
તને લેકીન ફેમિલી સાથે ઉજવવું ગમે છે.
હા, હા, મને બહુ ગમે છે. તમે ઉત્તરાયણમાં કઈ કઈ ફૂડ અ ફેમસ ફૂડ અ ગમે છે?
ઉત્તરાયણમા ઉંધીયું અને જલેબી અને મને ઊંધિયું બહુ ગમે છે.
હમ્મ, મને પણ ઊંધિયો અને જલેબી પણ બહુ ગમે છે. અને તીલનું લડડુ પણ ખાવાનું મળે છે મને. બહોત સારું લાગે છે, તમે ચીકલી ખાઓ છો ઉત્તરાયણમાં?
હમ્મ, હમ્મ. મારું તો ફેવરેટ છે.
હમ્મ, ઉત્તરાયણના ઉત્તરાયણ ના દિવસે ઘરે સ્પેશિયલ અ જમવાનું બને છે.
એકદમ બિલકુલ. તને ઊંધિયું બનાવતા આવડે છે?
ના મને તો નથી આવતો, પણ મમ્મી ન બહુ સરસ બનાવ્યા. બનાવું છું, મારા ઘરે પણ દરેક વર્ષ. દરેક વર્ષ બને છે, ઉત્તરાયણ ના સૌથી એક્સાઈટમેન્ટ સમય શું લાગે છે તમે?
સવાર થી સાંજ સુધી પતંગ મને સાંજ નો સમય બઉ ગમે છે.
હા, મને પણ સાજનો સમય બહુ ગમે છે, કારણ કે સનસેટ સાથે તો આકાશમાં ઘણી બધી પતંગ દેખામાં મજા આવે છે, અને આખું. અ આકાશ રંગબિરંગી બની જાય છે પતંગથી. બહુ સુંદર દ્રશ્ય લાગે છે.
આ તમ તમ સાચું બઉ સુંદર દ્રશ્ય હોય છે અને મ્યુઝિક સાંભળવાનું ગમે અને ઉત્તરાયણમાં મ્યુઝિક વગેરે ઉતરાયણ અધૂરી લાગે છે, ટેરેસ પર ડાન્સ પણ કરતો હોય છે.
હા, બિલકુલ સાચું ક્યુ તમે. ત્રાનમાં તો મ્યુઝિક બહુ ગમે છે. તમે પતંંગ કાપવાની કોમ્પિટિશન ગમે છે?
હા બઉ ગમે છે. પણ ફ્રેન્ડલી આમ ફ્રેન્ડલી રીતે રમવું જોઈએ. ઝઘડો કરવાન ના જોઈએ ઉત્તરાયણમાં સેફ્ટી પણ જરૂરી છે ને.
હા સારું કહી દીધું ઉત્તરાયણમાં સેફ્ટી પણ જરૂરી હોય છે. અને અ શું સેફ્ટી રખવું જોઈએ તને ખબર છે ઉત્તરાણમાં?
હમ્મ. તેરેસ ના નીચે ઉભાની રેનુ અને અને જો ધ્યાન રાખવું અને જાદો તેજ માંજો થી પતંગ ની ઉડવાનું. આ બધું સારું છોટું છોટું વાત નું ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને ટેરેસ પર અ છોટા છોટા છોકરાઓન ધ્યાન રાખવું જોઈ પછી ટેરેસ ના નીચેના ઉભા ના દેખવું જોઈએ આ
હા.
આ ડેન્જર થઈ જાય છે ને.
હા અને અ પક્ષીઓ માટે પણ સુરક્ષા જરૂરી હોય છે એના માટે તો અ માંજા અ ને નેચર ફ્રેન્ડલી મા માંજા લેવાનું જરૂરી હોય છે. મોર્ડર્ન ના સમયે તો લોકો ચાઇનીઝ માંજા લેવ છે અને પછી અ આ ચાઇનીઝ માંજા ઓ તો પક્ષીઓનો હાર્મ કરે છે. ઇકો ફ્રેન્ડલી દોરી વાપરવું જોઈએ જરૂરી હોય છે આ અને આ બધાની જવાબદારી હોય છે, બધા લો જવાબદારી છે કે નેચર નું પ્રોટેક્ટ કરો છો. તને અ ક્યારે પતંગ કાપીને અ દૂર સુધી ગઈ હોય એવું થાય છે.
હા ઘાણી વાર પછી પછી શું ક કર્યું કે હું નવી પતંગ બાંધીને ફરીથી ઉડાવીશ.
ના, આ વિશે સારું છે. હું તો દરેક સાથે થાય છે આ. તને કઈ સ્લોગન યાદ છે ઉતરાયણ માટે?
હા મને એમ ત્રણ વાગે સ્લોગન તો ખબર છે હેપી ઉત્તરાયણ સેફ ઉત્તરાયણ
હા આતો બહુ સરસ છે તને ઉ તરાયણ ના સૌથી સારો મુમેન્ટ કયુ લાગે છે
ફેમલી સાથે ટેરેસ પર ને હસવું અને પતંગ ઉડાવવું મજા કરવું ખાઈ પી ને એને
મને પણ આ મુમેન્ટ સારું લાગે છે પણ આનંદ સાથે અ સુરક્ષા અને પ્રકૃતિનું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે. અને પક્ષીઓની રક્ષા કરવાની પણ આપણી જવાબદારી છે. અને તહેવાર પ્રેમ અને એકતા સાથે મનાવો જરૂરી હોય છે ચલો મને તમારી સાથે વાત કરવાની બઉ આ આનંદ મળીયા હું પછી વાત કરીશ
ઠીક છે બાય જય શ્રી કૃષ્ણ